હલો હલો.
હલો...
હા, કેમ છો?
મઝામાં. તમે કેમ છો?
હું મઝામાં છું.
હમ, ખાધું હાલ?
હા હા, ખાવ છું.
અચ્છા, શું ખાાવ છો હાલ?
અ દાલબાટી.
અચ્છા, દાલબાટી ખાવો છો?
જી.
હમ, હવે બપોરે શું ખાધું હાલ? હે?
ઠીક છો?
મુ, મુ પાલનપુર ગુજરાતથી અને તમે?
હું મહારાષ્ટ્રથી છું.
અચ્છા, ગાવમાંથી કી શહેર?
શહેર શહેરમાંથી.
અચ્છા..
તમે ગુજરાતી બોલો છો?
હા હા, ગુજરાતી. છું તો સિંધી જ, પણ ગુજરાતી આવડે છે. એ સ્કૂલમાં ભણાય છે ને તે એટલે આવે છે ગુજરાતી તો.
અચ્છા..
અને તમને?
મને થોડું થોડું ગુજરાતી
દામ શમીરી અચ્છા, એજ્યુકેશન કરી લીધું કી બાકી છે?
જી મારું એમ બી એ પૂરું થઈ ગયું છે. હું અત્રે નોકરી જ ખોડી રહી છે.
અચ્છા, પછી હવે શું કરવું છે તમને?
જી?
હવે શું કરવું છે આગળ?
અ નોકરી. નોકરી ઢુંઢું છે.
એ કઈ કઈ નોકરી એ
અ હે અકાઉન્ટ
એકાઉન્ટ નુ કરો છો તમે
જી ના ના નાહી અકાઉન્ટન્સી નોક રી સોડી રહી છે
અચ્છા છોડી દીધી છે હવે
જી
અચ્છા
તમારો દિવસ કેવો ગયો
હા સારું ગયું આજ આજ ન તો સારું ગયું દિવસ તો
સો અ
પછી તમને અ તમને શુ કરો
મારો દિવસ સારો ગયો હલો હલો શુ સે હલો તારો અવાજ ના આવ્યું છે હલો હલો હલો હલો હલો. તારું અવાજ નાઈ આય છે હલો હલો હલો. હલો. હેલો
હલો.
હલો.
હા તારો આવાજ નહી આવ્યો છે. હવે હવે આવે
હા તો તમે બહાર જાઓ હવે પેલો નેટવર્ક ઇસ્યુ થાય છે ને તેટલે તમે બહાર જાઓ હવે
જી જામ્યા ખાયા
હા હા હાલ જ હાલ જ ખાઈ ખાઈ લીધું બસ હવે ફ્રી થઈને ભણતી જ હતી
હમ્મ
એટલે તમને શું કર્યું દસમા પછી
જી
દસમા
મને ગુજરાતી થોડી થોડી આવે છે તમે ધીરે બોલું છે હલો. મને ના ગુજરાતી થોડી-થોડી આવે છે, તો તમે ધીરે બોલું છે. તારો અવાજ નહી આવે છે. તારું અવાજ નહી આવે છે. હલો. હલો. હ, મીન તમે આ કહાની સુનાવ તો પોયેમ સુણવત. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ, બોલ એને કેમ બોલાવુ. કેમ બોલાવુ. હલો. તમે હલો. હલો. હલો. હલો. પણ તમારી સાથે વાત કરીને, આનંદ આવ્યો છે. આભાર. હલો. હાલો, માજી આવાજ આવડે. હલો. હાલો. હાલો. હેલો.
હાલો.
હલો, આવાજ આવેશે મારી?
હા, બીચ મે નાહી આવેે છે.
હા, તો તમે બહાર જઈને વાત કરો, તમે આ અંદરમત બેહો.
મી બાર છુ હું તો.
તમે ગરવા કરો છો, મારાષ્ટ્રામાં? નવરાત્રી થાય હે.
હા, હં.
તમે જાઓ છો.
જી.
અચ્છા, કેટલા વા કેટલા દિવસ કેટલા વાગે જાઓ છો? હાલો. હલુ. સ્કિપ હોગઇ વિજય કરે તો હમારે તો. હલો. હલો, કટ